તમે કેમ છો હેલો.
અ હું હું પણ મજામાં જ છું.
બાકી
બાકી સરસ.
થઈ ગયો જમવાનું થઈ ગયો.
એક મિનિટા આઈ એમ શેરંગ વન થીગ ટુ યુ.
પર્યટન વિષય પર
હા પર્યટન વિષય પર વાત કરવાનું છે મને. તમના જોડે એક એક જ મિનિટ આ. જોયું છું.
એક એક જ મિનટ ક્યાં ગયો. તમારો જમવાનું થઇ ગયો.
હા હું થા હો થઈ ગયો તમારું.
હમ્મ મારો નહીં આપડે કરવાનું છે.
હમ્મ. ક્યાં છે પર્યટન પર મારે હા ઓકે.
હા. હા. હા પર્યટન પણ વાત આ વિષય પર વિસ્તારથી વાત કરવાનું છે ન.
હા
ઓકે વાહ! ખુબ સરસ વિષય છે પર્યટન એટલે તે એક જગથી બીજી જગ જવ નથી પણ નવી જગ્યા જવાની. નવી સંસ્કૃતિ સમજવાની મન મનને તાજું કરવાની અને જીવનમાં નવા અનુભવ મળવાની સુંદર રીત છે.
હા સાચું છે જારે આપણ રોજની એક સરખી જિંદગીથી થોડો વિરામ લઈએ અને નવી નવી જગ જોવા જઈએ. અ ત્યારે મન પણ ખુશ થાય અને ઘણું નવ શીખવા પણ મળે.
બિલકુલ બિલકુલ. પર્યટન માણસને ના ફક્ત આનંદ તી આપતું પણ જ્ઞાન અનુભવ, આત્મવિશ્વાસ અને જીવનને નવું દ્રષ્ટિકોણ પણ આપે છે.
હા અ અ પહેલા તો એ પહેલા તો કહે પર્યટનને તું કેવી રીત સમજાવે.
અ પર્યટન એટલે આરામ, જ્ઞાન આનંદ અથવા અનુભવ માટે પોતાના રોજના ઠિકાન થી બીજી કોઈ જગા એ જવ એ ધાર્મિક એ ઐતિહાસિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, સાહસી અથવા મનોરંજન માટેનું પણ હોઈ શકે.
હા એટલે પર્યટનને અર્થ ફક્ત ફરવા જવો એવો નથી પણ એમાં શીખવસ બઉ પણ સામિલ છે.
બરાબર એકદમ બરાબર સાચી વાત છે. પર્યટન શા માટે જરૂરી છે?
અ ઘણા લોકો કહે કે છે કે પર્યટન જરૂરી છે. શા માટે?
કારણ કે પર્યટનથી મન ને આરામ મળે છે. તનાવ ઓછો થાય છે, પરિવાર સાથ તે સમય મળે છે, નવા લોકોનું મળવું થાય છે. નવી સંસ્કૃતિ જોવા મળે છે, અને જ્ઞાન પણ વધે છે.
હા ઘર કામાની જવાબદારીઓના ચક્રમાંથી થોડા બ્રેક મળે તો મનોજા તાજું થઈ જાય.
બિલકુલ બિલકુલ. પર્યટન અ પર્યટન અને માનસિક તાજગી પણ ઉપયોગી છે ને? હા ખુબ જયારે આપણ નવી જગા જઈએ.
જગ જઈએ, પ્રાકૃતિ જઈએ. રોજની ચિંતા થી દૂર રહીએ, ત્યારે મન હલકું થાય છે. તનાવ કંટાળવાની માનસિક થકાન ઓછી થઈ શકે.
એકદમ બરોબર. એટલે પર્યટન પણ મન માટે પણ એક પ્રકારનો રિફ્રેશમેન્ટ છે.
હા હ એકદમ એકદમ સાચું. અ પર્યટનથી જ્ઞાન હા પર્યટનથી જ્ઞાન પણ વધે છે ના?
હા જરૂર. જ્યારે આપણ કોઈ ઐતિહાસિક જગહા, સંગ્રહાલય, મંદિર. કિલ્લો, સમુદ્ર કિનારો, પહાડ, જંગલ. અથવા બીજા રાજ્યમાં જઈએ ત્યારે એ જગઓનો ઈતિહાસ લોકોની રાહાની ભાષા ભોજન પરંપરા ઘણું શીખવા મળે છે.
હા પુસ્તકમાં એક બા છે પોતની આખી જો
બિલકુલ બિલકુલ એકદમ સાચી વાત છે પર પરિવાર સાથે નો સમય
પર્યટન પરિવાર ને આવા વાદ કરની
હા આજકાલ બધા પોતાના પોતાના કામમાં વ્યસ્ત હોય છે. પર્યટન દરમિયાન પરિવાર સાથે સમય વિતા હસવું ખાવું ફોટો લેવા ચર્ચા કરવી આ બધ સંબંધને
થાય અને શીખે પણ ઘણું
એકદમ એકદમ સાચી વાત છે.
હલો
હા એકદમ સાચી વાત છે હેલો
હલો
મિત્રો સાથે પણ કરવું પણ મજા આવું હોય છે ને?
ઓ હા ફક્ત યોજના પણ જરૂરી ભારતમાં પર્યટન ઘણા પ્રકાર અ અ ઘણા પ્રકાર છે પ્રાકૃતિક પર્યટન પહાડ જર સમુદ્ર જંગલ ધાર્મિક પર્યટન મંદિર તીર્થ સ્થળે ઐતા ઐતાહાસિક કિલ્લા સાંસ્કૃતિક પર્યટન અ સાહસી પર્યટન ટ્રેકિંગ રિવર સાફ્ટિંગ કમ્પિંગ આરામ માટેનું પર્યટન
વાહ એટલે દરેક વ્યક્તિને પોતાની પસંદ પ્રમાણે પર્યટન મળી શકે
હા અ મને તો પ્રાકૃતિક પર્યટન ખૂબ ગમે પહાડ નદી હરિયાળી ઠંડી હવા મન ખુશ થઈ જાય ના
હા પ્રાકૃતિક જગાઓ મનને શાંતિ આપે છે શ શહેરની ભીડ ભાડ આવાજ ધાવપળથી દૂર જઈએ પ્રકૃતિ વચ્ચે જે સમય બીતવાવો એ એક સુંદર અનુભવ છે.
હા. એમાં મોબાઈલ પણ ઓછો વાપરાવે અને કને અ જીવો ગમે
બિલકુલ બિલકુલ એકદમ બરાબર ધાર્મિક પર્યટન પણ ઘણા લોકોને ગમે છે ને એમાં શું
ધારમ ધાર્મિક પર્યટન પણ ઘના હા ધાર્મિક પર્યટન પણ ઘનાલ એમાં શુંખ છે
ધાર્મિક પર્યટન માં શ્રદ્ધા શાંતિ આધ્યાત્મિક અનુભવ અને મનને સ્થિરતા મળે છે લોકો મંદિર ધામ તીર્થક્ષેત્ર દરગાહ
ઇતિહાસ રાજા મહારાજા યુદ્ધ સાપત્ય કલા જ જુના સમયેની જીવન શૈલી વિશે ખબર પડે બાલકો માટે પણ આ ખૂબ શૈષ્યણુક અનુભવ બને
હા કિલ્લા અથવા સ્મારક
અને સ્થાની અર્થવ્યવસ્થા. પર્યટન ફક્ત અ ફરવા માઠ છે. કે એથી લોકોને રોજગાર પણ મળે અમ એટલે પર્યટન સ્થાની એ અર્થવ્યવસ્થા ને મજબૂત બનાવે છે. જારે આપણ પર્યટન માટે જઈએ ત્યારે પહેલા શું યોજના કરવા